હા જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ.
કેમ છો?
હા મજ જામાં છે, તમે કેમ છો?
જામાં જોને અત્યારે તો ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે તો વિચાર્યું તમને ફોન કરું અને આપડી ઉનાળાના વેકેશન બાળપણની જે આપણી બધી યાદો હતી ને, તો વિચાર્યું કે તમારી સાથે મળીને તાજા કરી લો શું કેવું તમારું?
નઈ બહુ સારું વિચાર કર્યો અત્યારે જો વેકેશન પડ્યું એટલે છોકરાઓ પણ થોડા ફ્રી થયા અને આપણે પણ તો થોડા ફ્રી થઈ ગયા કે ચલો હવે અ સ્કૂલ નથી તો સવારે એટલી આપણને ઘાય ઘાય નહીં રહેશે આટલી પ્લસ કહેવાય ઘડિયાળના ટકોરે ચાલવું નહીં પડશે થોડા ટાઈમ માટે થોડી રાહત થઈ
હા એ વાત તો છે તમારી અને જો ઉનાળાનું વેકેશન કોને ન ગમે સૌથી વધારે આપણા કરતા તો વધારે આ વેકેશન નો જાર બાળકો કરતા હોય છે કે ક્યારે એમને આખા વરશ ના અભ્યાસક્રમમાંથી થોડું રજા મળે. એ લોકો ફ્રી માઈન્ડ થઈને રમી શકે.
ખરી વાત છે છોકરાઓને તો એમ પણ જો ને એ લોકોને તો રજા જ જોઈતી હોય અને ઉ ખાસ કરીને ઉનાળાની રજાની તો એ લોકો કેટલી આતુરતાથી રાહ જોતા હશે અને આવ જો જો જેવું વેકેશન પતવા આવશે ને સ્કૂલે જવાનો વારો આવશે ને એટલે એટલો કંટાળો આવશે. છે ને એ લોકો ને એક બે દિવસ તો એક. કેસ કરલ્ચર હમણાં જ તો વેકેશન પૈડુ તું અને કેવું ને અત્યારે વેકેશન પડે એટલે છોકરાઓને આપણે કેવા હિલ સ્ટેશન પર કે આમ તેમ ફરવા લઈ જતા હોય છે પણ આપણા સમયે તો કેવું હતું ને કે વેકેશન પડે એટલે આપણા માટે તો એક એક જ અ અ ફરવાલાયક સ્થળ હતું જે જતું મામાનું ઘર વેકેશન પડે ની કે આપણે મામાના ઘરે રોકાવા જતા રહીએ.
એકદમ સાચી વાત અને આપણને તે વખતે મજા પણ આવતી કે આપણે જયારે વેકેશન પડતા એટલે આપડા પેરેન્ટ્સને કેતા કે હવે અમને મામાના ઘરે જવું છે ત્યાં જઈને આપણા કઝિન સાથે આપડા ભાઈ બહેનો સાથે આપડા ગામડાના મિત્રો સાથે. રમવાની મજા આવતી અને અત્યારના બાળકો તો ફોનમાં જ પડ્યા રહે છે.
બિલકુલ સાચી વાત કરી તમે અત્યારના છોકરાઓને એવી તો કેટલી બધી જે રમતો છે જૂની જૂની એવી છોકરાઓને જૂની તો શું અત્યારની પણ જે તમે બહાર રમી શકો એવી રમતો રમ તા જ નથી એમને આવડતી જ નથી. કારણ કે લોકો ઘરમાં જ બેસી રહે છે ઘરમાં જ બધી એક્ટિવિટી કરે છે એના લીધે એમના શરીર પણ એટલા એક્ટિવ નથી. અને મતલબ બહુ જલ્દી થાક. કી પણ જાય છે એ લોકો. જ્યારે આપણા સમયમાં તો આપણે મામાના ઘરે જત તા મને હવે આપણા સમયની સૌથી. વધારે એ વાત સારી લાગતી કે જો મામા એક એવું મામાનું ઘર જ ગામ જ એવું છે કે જ્યાં આપણને આપણા મમ્મીના નામથી લોકો ઓળખતા હોય છે બાકી તો બધા આપણે પપ્પાના નામથી ઓળખાતા હોઈએ છીએ ફક્ત એક મામાનું ઘર એવું છે કે જ્યાં બધા આપણને આપણી માના નામથી ઓળખતા હોય છે. તો એ આપણને કેવું સારું લાગે ને કોઈ આપણને આપણા માના નામથી ઓળખતા હોય તો.
એકદમ સાચી વાત તમારી. અને ઉનાળાના વેકેશન ની તો મતલબ એમ જોઈએ ને કે આખું વર્ષ રાહ જોવાતી હોય કે ક્યારે આપણે મામાના ઘરે જઈએ, ક્યારે આપણે અ ગામડામાં જઈને, ખેતર રે જઈને કે વાડીએ જઈને પેલી કેરીઓ તોડીએ એના પર ચઢીને એ બધી નાની નાની મતલબ નાની નાની વસ્તુઓમાં માં આપણે મજા સુધી લેતા તે વખતે.
બિલકુલ સાચી વાત. હૂં પન જ્યારે નાની હતી ને વેકેશ નમાં મામાને ત્યાં જતી. મારી નાની પણ અમારી બોવ રાહ જોતા કે ક્યારે છોકરાઓ આવે અને એવી તો કેટલી બધી વસ્તુઓ એ સંઘરી રાખતા, સાચવી રાખતા કે મારા છોકરાઓ આ છો મારા છોકરાઓ આવ સે તો એ લોકો ખાશે. એમ કરીને કેટલી વસ્તુઓ અમારા માટે એ રાખી મૂકતા હતા એ અમારા નાની અને અમારા મામા પણ અ અમને રોજ અ બાર ફરવા લઈ જતા. રોજ કંઈક નવું નવું અમારા માટે લઈ આવતા ઘરે અને અને સૌથી વધારે તો જે ક ઓલું શું કેવાય કુલ્ફી જે આઈસ્ક્રીમવાળા ભાઈ લારી લઈને સાંજે જે આવતા અને કેવા દોડીને નાને કે નાના પાસે જાતા કે અ અમને પૈસા આપો આઈસ્ક્રીમ ખાવી છે. એ તો મજા બોવ જ હતી.
એમ કેવાય ને વસ્તુઓનો ભાવ ઓછો હતો પણ આપડી જે મજા હતી એનો એ એનો એનો મોલ વધારે હતો, ભલે એક બે રૂપિયામાં પેલી આ આઈસક્રીમ કે મટકા ગુલ્ફી એ બધું મળી જતું. આપળે દરરોજ સાંજે ખાતા. પરંતુ આ જે અંદરનો ભાવ હતો જે મસ્તી કરવાનું મતલબ એ હતું એ અલગ જ હતું. આપણું કે આપણને એટલી મજા આવતી પછી હોય પેલું પેપ્સી હતા નાની નાની આવતી તે પછી કાચી કેરી અથાયલી કેરી હોય, એ પણ આપણે જાણી પેલું ધન્મ જ ના મળી હોય એ રીતે ખાતા‌ અથાયેલી કેરીને
બિલકુલ તમને યાદ છે, ‌કે પહેલાં કેવું આમ એક રૂપિયાના ચાર જમરૂુક મળતા હતા. એમાં પણ એ કાપીને એના અંદર મીઠું મરચું નાખીને આખું રેડી કરેલું એ જમરૂુક મળતું હતું, કમરક કમરક
હા યસ યસ બિલકુલ.
એ પણ એવી રીતે મીઠું મરચાંવાળું એ ખાવાની તો શું મજા આવતી ને અમે જ્યારે નાના હતા ને ત્યારે એ બહુ ખાધું છે અમે લોકોએ તો.
હા એ વાત તો ખરી અને ઉનાળાની વેકેશનમાં મતલબ આપડે પેલું ખબર રાત્રે સુઈએ ત્યારે ધાબે પર જઈને સુઈ જતા અને અત્યારે તો શહેરમાં ક્યાં આપણે ક્યાંક ધાબે પર કોઈક વાર બેસવા જ તો આ લોકો શું વિચારે કે ભાઈ આ શું કર તા પરંતુ એ લોકો નથી જાણતા તે વખત આપણી ઉનાળાની મજાઓ, કે તારાઓ નીચે તારા ગણતા ગણતા સુવાનું.
અત્યારે તો ધાબાં પણ સવાય એવું છે જ નહીં કેમ કે, મચ્છરો જ એટલા બધા વધી ગયા છે ને, જ્યારે આમ તો અત્યારે બી ઘણા લોકો ગામડે જાય ઉનાળાના વેકેશનમાં તો સૂએ જ છે. અને ગામડાઓમાં જઈને જે ધાબાં પણ સુવાની જે આપણા બધા કાકા મામા ફોઈ ના છોકરાઓ હોય આખું ફેમિલી જે મળીને સુવાની એ ગાદલા ખાલી ગાદલાને તક્યા નાખી દીધા હોય અને જે સૂવાની કેટલી મજા આવે કેટલે મોડે સુધી વાતો કરતા હોય ના એ સી જોઈએ પંખો, ના કૂલર જે મસ્ત કુદરતી સૌંદર્ય નીચે અહ ચાંદની રાત હોય એટલી ઠંડા ઠંડા પવન સાથે સવાની શું મજા આવતી.
સાચી વાત છે તમારી તો ને દરરોજ જ રાત્રે પરવારીને જયારે પરિવાર સાથે કે પછી આપણે જે બધા કઝિન્સ હોય ભાઈ બહેન મામા મમ્મી ના છોકરા કાકા કાકી ના છોકરા બધા નાની ના ઘરે ભેગા ભેગા થતા અને આઇસ ગોલા ખાવા જતા એ પણ ઉનાળાની એક અલગ જ મજા હતી અને અલગ જ યાદો હતી એમાં.
સાચી વાત કરી અત્યારે તમારી જોડે એ બધી વાતો કરું છેું તો એમ લાગે હું પાછી મારા બચપનમાં જતી રહી બધું મને આંખની સામે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કે કેવું આપણું સ એ જે બચપનનો જે સમયગાળો હતો ને એ પાછો કોઈ દિવસ આપ આવી આવ હોવાનો નથી એ સમયગાળો. તો કેટલો સારો અને કેટલો મતલબ યાદગાર એ બ સમયગાળો હતો આપડા જીવનનો.
તમે એકદમ સાચી કરી આપ આપડા જીવનનો સમયગાળો યાદ કરારતો હતો. અને ઉનાળાના વેકેશનમાં કે પેલું ખેતર માં જઈએ આપડે નાના સાથે કે દાદા સાથે ત્યારે પેલું ખબર કો કુવો જેવો હોય ખેતરમાં એની અંદર પડીને જે નાહવાની મજા આવતી એટલે એ એ મજા તો આજકાલે પુલ માં જઈને નહવામાં પણ નથી.
બિલકુલ અમારે ત્યાં પણ આ ખેત તરમાં છે, ને અમે જતા ને તો અમારે ત્યાં બી આવી રીતે જેમ તમે બોલો છો ને આવું જ અહ એને કંઈક વાવડી કે તા બધાની ભાષા અલગ અલગ હોય છે કે, હવાડો છે હવાડો એવું કંઈક કહેતા એમાં સાચે નાવાની અહ અત્યારે જે પૈસા ખર્ચીને બી વોટર પાર્કમાં લોકો જાય, સ્વિમિંગ પુલમાં જાય, એવી મજા નથી આવતી તે એવા ઠંડા ઠંડા જે અહ બોરિંગ માંથી જમીન માંથી પાની નીકળતું અને એમાં નહતા એ શું મજા હોતી એ એ એટલું શીતલ શીતલ એક પાણી રહેતું અને બહુ મજા કરતા. સાથે આપડે તો કે ને અહ ગાય ભેંસ એ લોકોને બી એ લોકોની સાથે સાથે ચાલતા અને એ લોકોને પણ નવડાવતા પોતે પણ નવડાવતા
હા, એ વાત તો સાચી અને બીજી વસ એ તમે યાદ હશે તો, ઉનાળાના વેકેશનમાં આપડે જ્યારે મતલબ શું કે ગામના પેલા બધા ગલી ખાચા હોય એમાં મતલબ આખો દિવસ રમવામાં એટલા વ્યસ્ત થઈ જતા એટલા મગન થઈ જતા ને તો બ પરે મમ્મીને પેલું જમવા માટે બોમો પાડવા પડતી કે, બેટા ક્યારે આવશે હવે તો આઈ જા ખાઈને જતી રહે પાછી આપણે છે કે આપણે તો આપણી ધૂનમાં જ રમતા જરાય એટલું ઘરની બાજુ તો જોતા જ નઈ ભલેને ખાવાનું છૂટી જતું રમવાનું ના છુંટું જોઈએ.
સાચી વાત કરી અને ત્યારે અપ પને ત્યારે તો એટલો ડરનો બી કંઈ માહોલ નહીં હોય કે, આપણે ગમે ત્યાં રમતા હોય તો મા બાપને બી બહુ ચિંતા નહીં હોય, અને ગામડાના બધા લોકો પણ એટલા પ્રેમાળ હોય ને કે આપણે કોઈના ઘરે પણ ખાઈ લઈએ તો આપણને આરામથી લોકો જમાડી રહેે, બધું થઈ જાય હું પણ મારા બાળપણમાં નાની હતી તો અમારા ગામમાં એક મોટો ચોતરો છે ત્યાં મોટું એક લીમડાનું ઝાડ છે. તો એ ઝાડ નીચે અમે બહુ રમતા હિંચકા બાંધતા અને અમારા બાળપણના મિત્રો સાથે બહુ અમે ત્યાં રમ્યા છે.
વેકેશન માણ્યું છે, એવું વેકેશન આજના બાળકો એ નથી માન્યું કારણ કે આજના ઘણા પરિવારો તેમ વિચારે છે કે, શું વેકેશનમાં ગામડે જવું, શું મામા ના ઘરે જવું, એવું વિચારે છે. પરંતુ એના લીધે એમનું બાળકો પણ એમનું ઉનાળા ની જે મજા છે. એ બધું છીનવાઈ ગઈ છે એમ કહીને કે ચાલે.
અને આજના છોકરાઓ તો વેકેશન એટલે બસ ઘરમાં પુરાઈ રહી મોબાઈલ જોવાના, વિડીયો ગેમ્સ રમવાની, મોબાઈલસ પર ગેમ કરવાવાના કા, પછી થોડા દિવસ કોઈ હિલસ્ટ્ટેશનમાં ફરી આવવાનું એટલું જ છે, એમના માટે. અ ચાલો તો પછી વાત કરશું આપણે.
હા હા ચોક્કસ તમે પણ જો સમય મળે તો તમારા ગામે જઈને આ બધી ઉનાળાની યાદો જરૂરથી તાજા કરજો. હું પણ તાજા કરીશ ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ ફરી મળીશું. હા.